હલો અમે પાર્લર માં આવ્યા છે, બન
હમ્મ અમે પાર્લર માં જ
છે પાર્લરમાં એવા સવાય એમ ને શું શું શીખવાડે છે.
અત્યારે તો આય બરોને એવું કરે
છે, કે એવ બધું શીખવાડે છે.
હમ્મ હમ્મ
હમ ખેતી કામ કરો છે.
ખેતી તો કરવી જ પડે ને ન કરવું પડે
હા ખેતી તો કરવી જ પડે
હમ્મ
આપણા માટે તો ખેતી કરવી પડે પાલન ન શીખવું પડે ઘરનું કરવું પડે બધુ કામ કરવું પડે.
બધું કામ કરવાનું હોય તો પછી. આપડે ન કરીએ તો કોણ કરી
હા થોડું થોડું બધું કરવું પડે.
હમ તો ખાવાનું તો કરવું પડે ને.
હા હા ખાવાનું તો કરવું જ પડે ને હા.
મજૂરી ન કરીયએ તો ખરું ભેગું થાય
હા મજૂરી વિધિ ન ખરું કઈ ભેગ ઉ થાવાનું છે.
તો પજે.
હા મજૂરી તો આપડે મહેનત તો આપડે બધામાં કરવી પડે ખેતી માં કરવી પડે પાર્લરમાંય કરશું દર્દી કામમાંય શીખશું બધામાં મહેનત તો કરવી જ પડશે આપડે તો મહેનત કરીએ તો એ થોડુંક મળે આપ
એ મળલે એ નક ખોરું થાય તો પછી ન કરતા પછી
હમ હા આપણને ખરું કઈ મળે એમ થોડા જાજુ તો મળે તો ખર ને.
એવું ન કામ કરીએ તો કોઈ એઈ ભેગુંઈ ન થાય ને.
હા ભેગું ન થાય ને કરવું જ પડે ને. હા હા હા હ. બધું થોડું થોડું કામ કરીએ તય આપડે બધું હાલે. ઘરગુજાણા કરવું પડે બધું કરવું પડે. અહીયા થોડુંક આપણને આપડા મહેનત પ્રમાણે મે રહી એ બધું
ફર મળી જાય ન તો ખરું મળય
હા હા.
નગર તો આપડે પછી આટા જ મેરા કરીએ. અત્યારે માણા કા કા વાય જ આપડે તો ખા કેઢર દિવસ.
હા.
હા.
નાના કેટલા ઉસા વા ગયા છે.
હ ત પછી.
હા.
આપડે ન કામ કરીએ તો પછી અહી બેસીએ.
હા પછ આપડે બે આવવાન વારો હોય. એને કરતા આપડણે થોડું થોડું તો સલું રાખવું જ પડે ને.
હમ
તમારા માટે બધું સારું છે તમે કામ કરો તમે બધું કરો શીખવા પાર્લરનું કામ શીખી જાવ એટલે હા પાર્લર નું શીખીતા પછી દર્જી કામમાં પાછું ફોર્મ ગમે એવાનું ફોર્મ આવે ફોર્મ ભરી દેવાન તમારે.
હા.
ફોર્મ ભરી ગો ને એટલે આલે તમારે.
હમ.
હા થોડ થોડું બધું ફોર્મ ભરવાનું.
બધા ગમે અને પાલન
પેલા પાલરનું
નુ આવે ને તો ફોર્મ ભરી દેજો.
હમ. આવે તય એને. બે. એક પેલા ભેર્યું હતું એક પાછું ભેર્યું. બે ફોન રયા.
હું.
એટલે.
હું. હા.
અને થોડું થોડું શીખવું જ પડેને કરવું પડે. બધું આપડે ખ્યાલ આપણે જ રાખવો પડે.
હું હું. ના કરતા થાય નહી.
થોડું થોડું કામ કરીએ તો એ આપડે આલા કરે બધું. ખેતી કામ કરવા ગયા થા કે આજે?
નારે ના આ વરસાદ આવે ને કેમ જવું? છે બધા.
ક્યા હા હા.
તમે ખેતી કામ કરવા ગયા તા કે?
ના આજ રજા.
એક રજા હા અમે હવારમાં ગયા તા.
હમ વાડી હત તે તો નિદાઇ ગઇ દેવિકા ની હતી તો નિદ ઇ ગઇ.
બે વીઘાનુ છે ઇ.
નીંદાઇ ગયું છે એનુ તે કે તમે આલી બાગુ રાયખુંયુ કે વાડી છે ઘરની તમારે આપડા ગામમાં છે ને.
હા. એટલે એ થોડું થોડું કામ કરીએ ને વાહ વાહ
હા થોડું થોડું કરીને વાહ વા જેવું એ સાચી વાત તમારે
આપડે આમ તો તો લસુ ના લેવાય
નહી આપડે થોડું થોડું હોય યાલેે આપડે
પછી બે છોકરા ભણવા જાય એનું કરવાનુ
એમ તો કઉ છું કે આપડે થોડું થોડું છોકરા ભણે આ તે છોકરાને ભણાવજો ને ગણાવજો. જેટલું હા એને બાર લગી તો ભણાવજો કોલેજ તો કરાવજો થોડાક
એવડો ખરત કયાથી કાઢવો તો.
હા કોલેજ કરવી ને એ બધું કરાવવું પડે ને આપડા માટે ઇ આપડા માટે થાય તો ખરું પણ આપડા માટે આમાં હારું જ છે નો થાય તો એને હારું થાય જ છે.
એવડું પણ કેમ પૂરું કરવું હોય જ્યારે એની ફી તો જો
ફી બો મોંઘી છે પણ એ થોડું થોડું તો કરવું પડે
આપડે હું થોડુ પણ લઈ એટલે એનો થઈ ગયો શું.
હા
એને વાંચતા લખતાં એવું આવડી જાય એટલે લખ
હા. પછી કાઈ આપડે તો ઓલું ન એને હોય. હા.
ભણાવવામાં.
હહ હહ.
હહ તો પછી
હા એમજ ને થોડ થોડું.
હા બધા રૂપિયા દાડી હોય ને એમાં લાખ રૂપિયો કાઈ ભેગો થાય?
નો થાય હો બેન.
હમ, તો પછી ઘરનું કરવું કે છોકરાનું કરવું?
હા હા ઈ હાસી વાત બેન તમારી.
એકને મજા ન હોય, એકને મજા હોય એમ. એક કામે જાય તો, એક ઘેર હોય.
હમ હા એ તો સાસી જ વાત છેન તમારી.
હમ બધાં બધાયનું પૂરું થાય?
હમ હાસી જ વાત છે ને, બધાયને થોડું પૂરું થાય.
હહ એકનું થાય. પછી બીજાનું કા કર?
હમ સારું જ છે ન બધુંય હારું જ છેન તમારા માટે બેન?
એ હા
હમ
આ આ
ફોમ આપડે આ પા ઓલાનું આવે એટલે ભરી દેજો દરજી કામનું આવે ને, એટલે ભરી જ દેજો.
આવે તઈ એન.
હા ભરી જ દેવાનું ફોમ આવે એટલે
આવે એટલે ભરી જ દેવાનું છે, પણ આવે તઈ એ ને.
હા.
વરસાદ આયવો. આયવો તમારે? હે.
અલી પણ મેકતા ખરી.
અચ્છા એવું બહુ જ આયવો. હમ હા અમારે હવે અમારે છે ને બેન ધાબે ચડી જાવું પડ્યું. અમે આઈકન આંટા મારીએ.
છે અ
વરસાદ આયવો ને એટલે વેહરીમાં કઈ વેહારીમાં બેઠા. તમે?
અમે જો ઈજ કામ કરીએ છીએ અમે જો આ અમે બેઠા સીએ. ઘર છે ને ના બેઠા સી અમારા.
તે અમે તો
વિડીયો કોલમાં વાત કરે ખોટાડી. હમ
એે વિીડિયો કોલમાં?
અખ- - ના એ બેન તમને ખરી કવ છું બેન અહી પૂછે ને એને કઉ છું.
તે વિડિયો કોલમાં વાત કરો હ- -
એવેલા બેન પૂસીી ન એને કૌસ.
હા હ- - હું તો કમમાં ન કેતા હું. હમ તમે મને કેતા હોય- - સારું બે- - મારે એમ તમને જતા હો. અમને કેતા હોય તમે છોકરા રમાડવા- - તો- -
નઈ અમે છોકરા કોઈ રમારતા નથી બેીન.
હ આમગ્રાર મળીેદવાય- -
ત્યાં ઈશ કરવાની છે વાત કરવાની?
- - એવા મા- - બધા- - ઓ- - હવે તમાં ન મિ- - પાંચ મિનટ મેને થઈ- - હમ- - હ બે દસ મિટ- - થ હું દકમાં પાચ- - - -
નહી બિન.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
હમ- -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
એેશે- -
નીકળ રડવું પડે. ભરપૂર હતી નાેના- -
અત કોન પૈસા- - નીચે નીચે બધા બોલતા હશે.
બોલ બોલે અ વાતું નહી કરય્યું પે એટલે
છે
હા તો વરસાદ નથી આવતો
બે નમાર વરસાાદ આવે છે ને
હવે આમાં ઘરે રાું છે બુટી પાર્લર માં લે હવે છે ને બુટ્ટી બલાર માં જ રજા લઈને જાય
ઘરી ખમજો ફોન કપાઈ જેને પછી જાજો તમારે હાથે ભીન તમે કડીક ચા નમૂના બેઠો
બે મને તનુંમ પાચ ઓહ
તમારો ટાવર ઓછો આવતો લાગે ભીન
જાવર વહ તો હલો
હો
હાલો હલો
હમ હા બેન બોલો ની બેન એમ કઉ છું હમભણાં તું નથી અમે બેન જો અય બારા બેઠા છીએ
અમે બેન ગેલી થઇ ગયી છું.
ઠીક બેન બેરા છે હોય એમને ઠીક
કાનમાં પોતા નાખ લીધા એટલે
હા બેન જે આપડે ઘડી ખમી જાય હાત મિલીટ થઇ છે આપડે ત્રણ મિલીટ થઇ જાય પસી ફોન કપાઈ જાશે તમે ઘડીક અંદર વહી જાઓ એટલે આગળ રેડી જ છે બીન
હમ્મ. અમે પારલર માન જાયે ખેતી નું કામ કરીએ એવું કરીએ ઘરની વાડી ને એવું નીંદીએ